હલો. હલો.
હલો.
હ, મિત્ર અવાજ આવે છે?
હા મિત્રો, આવતો છે, મારો અવાજ આવતો છે મિત્રો?
હા મિત્ર, કેમ છે તબિયત પાણી?
હા, મિત્રો સારી છે, અને તમારી?
હા, સારી છે. વેકેશન પૂરું થવા આવ્યું, કોલેજ ચાલુ થવા મજા કરી, વેકેશનમાં કે.
હા, એમ તો મજા કરી થોડી ઘણી, હમણાં ચાલુ જ થઈ ગઈ અમારી તો કોલેજ.
હા, આ વર્ષે તો ઉનાળો ભી લાંબો થઈ ગયો ને.
હા, ખુબ જ લાંબો થઇ ગયો, એક એક મહિનો જેવો. મોડું વરસાદ થતે.
હા, તો એના લગતી જ આજે હું કઈક. એક ટોપિક વિશે ચર્ચા કરવા માંગતો છે? પાણી બચાવવા અને જળ સંરક્ષણ વિશે કઈક માહિતી આપી શકશો? ટાઈમ હશે તો.
હા મિત્ર, ચોક્કસ જે તમે આ વિષય પસંદ કર અ જળ સંરક્ષણને પાણી બચાવો, એ મને ખુબ જ પ્રહેમ કારણ કે હાલના સમયમાં તમને ખબર જ છે કે, પાણીની અચ્છા, તો ખુબ જ વધારે થઈ હતી. કારણ કે, હાલના સમયમાં તો એવું થયું હતું કે અમુકમાં જે ગામડાઓ હતા. ત્યાં તો પાણી પણ પીવાનું ન મળતું હતું, તો એ લોકો જે ત્યાં ની આજુબાજુની કઈ પણ એવી ગંદુ પાણી હોય કે, નદીનું પાણી હોય. એ લોકો પીવાના આરે પર આવી ગયા હતા, તો એ ખુબ જ પેલી વાત કેહેવાય. ને અમુક ડુંગરાળ વિસ્તારમાં તો પાણી, હું નાહવા માટે કે, પીવા માટે એટલી બધી તકલીફ એ લોકો ભોગવવી પડી હતી.
હ
તાનું તો મિત્રો આપણે જોવા જઈએ કે જે બોર ઉતારેલો હોય. એ પણ સસો પાંચસો ફૂટ ને એવા બધો તો પણ ત્યાં પાણી ના નીકળે એવી જગ્યા એમ. તોય મિત્ર કુવામાં તો કશું પછી પાણી જ નથી. કુવા તો ખાલી ચોમાસા પૂરતું જ એ લોકો એ વાપરે એવું. કે તો આપડી ચાલે. ને મિત્ર તમને ખબર જ હશે તમે કીધું તેમ કે હાલના સમયમાં તો તે જે ઉનાળો હતો એ ખૂબ જ લાંબો હતો. કારણ કે એક મહિનો જેવો વરસાદ મોડો પડ્યો. તો એનાથી ખુબ જ એ ખરાબ પરિસ્થિતિ માણસો ભોગવવી પડી હતી. ખાસ કરીને ગામડાના લોકો, તો મિત્ર એમાં એવું છે કે જે પાણીના લીધે અમુક કેવી સ્કૂલો પણ હજી જ્યાં સુધી વરસાદના આવે ત્યાં સુધી તો બંધ જ જેવી થઈ હતી. કારણ કે એ લોકોનું માટે જે બોરવાનું કઈ કુવામાંનું જે પાણી હતું, તો એ પાણી તેમાં હતું નથી તો પછી તે લોકો સ્કૂલ શાળાઓ એ કઈ રીતના ચાલુ કરશે. ને, બીજી વાત મિત્ર કે હા જયારે પાણી હોય ને મિત્ર ત્યારે લોકો એનું ખૂબ જ બગાડ કરતા હોય છે. તો એવું ના કરવું જોઈએ, કારણ કે એના થકી જે લોકોએ પછી પાછળ જતા ખબર પડે કે હ પાણી જો નહી હોય તો પછી કઈ રીતના ચાલે. જયારે એ લોકો પાસે પૂરતું પાણી હોય ત્યારે એ સારી રીતે એનો યોગ્ય ઉપયોગ કરતા નથી. જેમ કે આપણે નાહવાના હોય તો, જયારે ખુબ જ પાણી હોય ત્યારે એ લોકો અ લિમિટેડ નથી નાતા, લિમિટેડ જે પાણી હોય. એનો ઉપયોગ નથી કરતા જેથી કરીને પછી. હ પાણી અમુક સમય ખૂટી જતું હોય છે. એ તમને મિત્ર ખબર જ હશે કે સિટી શહેરોમાં તો અમુક એવી જગ્યા હોય કે ત્યાં, એ લોકોને પર્યાપ્ત પાણી મળતું હોય છે વધારે પાણી મળતું નથી એ લોકો માટે. તો તે લોકોને પૂછવાનું કે કઈ રીતના અને એ લોકો માટે જ્યાં એ આખા જે ચોમાસુ રે કે ઉનાળો કે શિયાળો એમ રે. એ લોકો માટે ખાસ કરીને લિમિટેડ જ પાણી હોતું હોય છે. તો એ ખુબ જ સારી વાત કહેવાય પણ અમુક એવું એવું કરતા નથી લોકો. ને આપડે જોવા જઈએ મિત્રો તો શહેરોમાં અમુક એવી અ શહેર છે કે જ્યાંથી પાણી છે તં બગાડ તો થાય જ છે પણ ત્યાં, એ લોકો પાણીને દૂષિત કરી રહ્યા છે. કારણ કે, પાણીને જો દૂષિત કરે તો, એમાંથી- જે ઝેરનું પાણી એ પછી બની જતું હોય છે, જે એના કારણે અલગ-અલગ એનાથી બીમારીઓ થઈ શકે છે. કારણ કે મિત્રો તમને ખબર જ છે કે જે દૂષિત પાણી છે, તે અંતમાં જે ચોખ્ખું પાણી હોય, એના સાથે ભેળવી જ જતું હોય છે. જેમ કે કોઈ બોર હોય. ત્યાં નજીકમાં કોઈ ખરાબ તળાવ હોય. તો એમાંથી ધીરે-ધીરે પાણી એ બોર ની અંદર ચાલ્યું જાય ને, પછી એજ પાણી પછી લોકો પીવે ને, જેનાથી પછી લોકો ને, અલગ-અલગ બીમારી થવાની શક્યતાઓ રહે.
હ.
તો મિત્ર, તમે આ વાતને આગળ લઈ જતા, તમે પણ થોડી ઘણી માહિતી મને આપશો? આના વિશે.
હા, ચોક્કસ મિત્ર. તો પાણી વિશે તમે આટલી બધી માહિતી આપી, એકદમ તદ્દન સાચી છે. એમ કેહેવાય ને, કે પાણી જીવન માટે સૌથી જરૂરી કુદરતી સંપત્તિ છે. કહેવાત એ છે, કહેવાયલું છે, તેજ રીતે આ વર્ષે લોકોને ખબર પડી. પડી ગઈ, ચોમાસું એટલું લંબાયું કે લોકોને પાણીની વેલ્યુ ખબર પડી. પાણીનું ટીપું-ટીપું મહત્વનું હોય છે, જ્યારે એમ બી કેવાય કે, જમવાનું ના મળે ને, એક દિવસ તો ચાલે, પરંતુ પાણી તો જોઈએ જ. ને કેટલાક એવા વિસ્તારોમાં તો એવું એટલું ગંદકી હોય ને, કે એ લોકોને પીવાનું પાણી એટલું ગંદુ હોય કે, એનાથી બીમાર પડવાની. બહું શક્યતા હોય, પરંતુ એ લોકોની મજબૂરી તે પીવા પડે, કેમ પાણી વગર તો જીવન ચાલે નિ તે. સરકારે એના માટે કઈ યોજના કરવી જોઈએ. કેટલાક એવા જેવુ કે ડાંગ વિસ્તારમાં. એટલી બધી પાણી ની મેં એક ફરવા ગેલો, એક સ્થળ એ તો છોકરાઓ એટલું નાનું એવડું ખાડું ખોદેલ, એમાંથી એટલું ગંદુ પાણી પીતા હતા, તો સરકારે કઈક એના વિશે વિચારવા જોઈએ. એટલી બધી યોજના આવતી હોય, પરંતુ એ લોકોની જગ્યાએ પહોચતી નથી., તો શું તમે જળ વિશે કઈક સંરક્ષણ વિશે ના મહત્વ વિશે કઈક જણાવી શકશો મને?
હા, મિત્ર. તમે કીધી એ વાત સાચી જ છે, કારણ કે અમુક એવી યોજનાઓ હોય તે, સરકાર અમુક એવા વિસ્તારો હોય કે, જ્યાં પાણી ન હોય. તો ત્યાં પાણી નથી હોતું, હોય તો, પછી ત્યાં એ લોકો પાણી પૂરું કરવા માટે. અમુક બોર કરી આપતા હોય કે, પછી પાઈપલાઈન, કોઈ ડેમનું પાણી ક્યાં પહોંચાડતા હોય.
હ.
પણ એ પછી ત્યાં પહોંચતું નથી કારણ કે હા તમને ખબર જ હશે છે કે આપડી જે કેટલું બધું પોઝિટિવ ચાલતું હોય છે જેના થકી પછી આ યોજના નો લાભ નહી લઈ શકતા હોય તમને બી ત્યારે ખબર જ હશે અ મેં જોયા છે કે અમુક ગામડાઓની અંદર ત્યા અમુક ખોદકામ કરીને પાઈપલાઈન બંધ બનાવવામાં આવી હતી ખુબ જ સારી રીતે એ લોકો બનાવી્યા હતી ને ત્યાં ચકલીઓ પણ ગોઠવી દીધી હતી પણ એ લોકોને ત્યા પાણી મળતું જ નથી અમુક જગ્યાએ તો ને અમુક જગ્યાએ મળતું હોય તો માત્ર એકજ દિવસ જેવું મળતું હોય. તો એવું ના થવું જોઈએ. કારણ કે એટલી બધી જે પાણી કરે એના પર પૈસા ખર્ચ કરે કરેલા છે ની સેવટે એનો જે લાભ છે તે પછી મળતો જ નથી કઈ નકામું છે એવું આપડે કહીએ તો ચાલે એમ થઇ ગયેલું છે મિત્ર જે મિત્રો આપણી તમે કીધું તેમ એ ખુબ જ ધ્યાનમાં લેવું જેવી બાબત છે કારણ કે તમને ખબર જ છે કે કોઈ જગ્યા પર પાણીની અછત હોય તો ત્યાં નિયમિત રૂપે યોગ્ય જેને જેટલું હોય એટલું જ પાણી વાપરવું જોઈએ જેના થકી જે અ અ એક મહિનાનું પાણી ચાલવાનું હોય તો આપણે મર્યાદિત એવું પાણીનો ઉપયોગ કરતા હોય તો તે એક મહિના ચાલી શકે એ પરંતુ આપણેે એ મર્યાદિત નથી ઉપયોગ કરતા તો પછી એ એક મહિનાના બદલે પંદર જ દિવસ ચાલી શકે તો જેના પછી થકી તના જે વિદ્યાર્થી રેતા હોય કે લોકો કોઈ રેતા હોય તો પછી એ લોકોને જે પાછળ ના જે દિવસો હોય તો એમાં તકલીફ આવી શકે એ પણ હ ધ્યાનમાં લેવા જેવી વાત છે મિત્ર હમ મિત્ર આપણે જળ સંરક્ષણ માટે આપણે બીજું વાત કરીએ તો તમને ખબર જ હશે કે હાલના સમયમાં જે અશુદ્ધ પાણી રે એ પણ શુદ્ધ થઈ જતું હોય છે એવી મશીનો બનાવામાં આવે છે તો તેનો ઉપયોગ કરીને જે આપણે પાણીનું શુદ્ધિકરણ કરીને એનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્ર તમારે શું કેવું આના વિશે
હા મ હા મિત્ર તમે જનાવો કે પણ જળ સંરક્ષણ માટે એ કેટલાક ભૂગર્ભતે એ ચોમાસા દરમિયાન કેટલાક પાણીની સંગ્રહ કરે છે અને ઉનાળા દરમિયાન એનો ઉપયોગ કરે જેમ કે ખેતી માટે અને અન્ય કાર્યો માટે તમે આ માહિતી આપ્યા તમારો સમય આપવા માટે ખૂબ ખુબ આભાર માનું છું, મિત્ર, ધન્યવાદ.